ખાવા જાય છે
આજનું આજનું કઈ હું ખાવા જાય છે
અજય યા ફર વડાપઆ
એ એ ઢોંગું ખાવાનું ખાય ને તોોડુંક
નહી ખબર છે આપ જોઈ દેશુ ખાવાનું ખ દસ આટલી પણ નથી રોગ જો ભૂક લઈ ગઈ છે એમાં મને તો ખાવા નહી મલે હા નહી હમરાતું જોરથી બોલને
તમને કેવી રીતે બોલવું હું આ બધી વસ્તુ બાપ રે
હા બોલો પપ્પા કોલ છે અમે ખાઈ લેશુ હમ્મ મમ્મી ને ખાલી ઓ ન કરવા બીજું બધી ચાલી જાય સ્નેક્સ ખરેલું કરવાનું
હું લઈ આવીઈશ તો મને બોલી કાઢ સુરતમાં તો એ સ્ટોર માટે જવા તારું મને નાસ્તો મને સુરત માં સારું મળી
નહી છે ના તમાર પા
પેકેટ બધી વસ્તુમાં ઓોલું છું સુરતમાં વધારે હારું મળ જશે
મળી શકે બટ તે મને પેકેટ્સ નથી જોતા ને બધા નથી ખાતી પેકેટ્સ
ને ખાવ એ પણ બઉ ઓછું ખાવ એ પણ ક્યારે ક્યારે ખાવ જરા એવું લાગે કે હા હવે ખાવા જ ને કો તો કઈ ખાત નથી તો પછી ફિલહાલ તમે ખાધું કે નહી તમે લોકો હું ખાવાના
પાપા ખાવાનું બનાવે છે
ત બનવતો ત્યા બનાવ જ
પાપા બોલ્યું મેં બનાવી શ બાપા બિરિયાની બનાવે છે વેજ
હો વેજ બિરયાની
અ નહી ઘરે ઘરેધું બધી વસ્તુ બંધ આ બધી વસ્તુ અમે લોકો ઘરે નીકે મારા પાપા આ બધી વસ્તુ છોડી દીધી છે અને મેં પણ છોડવાનું વિચારું જ છું
શું નોનવેજ
હા શાયદ તમારા લોકો સાથે થોડુંક થોડુંક ચાલે પણ બંધ કરી દઈશ માર્ ટુ માસ પરસન્ટ
તો નોનવેજ મસલાઓના તો તહીયા
હા પાપા બોલ્યું પાપા હા પડી દીધી એટલે બોલું શું ને તમારી સાથે ચાલશે ઘરે મમ્મી મમ્મી કરતી ન મમ્મી માટે મમ્મી ની ખાતે એટલે પાપા એ પણ છોડી દીધું છે અને બાપા બોલતો હતા કે તારા માટે બનાવો બનાવવા બોલો જવા દો ને ઘર રાખો હર ઘર શુદ્ધ રાખ્યું છ ને ઘર શધ શુદ્ધ જ રહેવા દો ઘરમાં નોનવેજ બન્યું નથી ઘરમાં રહેવાડો હા અંકલ અત્યારે થયા છે મમ્મીના માટે થયા છે પપ્પા મમ્મી માટે થઇ ગયા છે બા બાપા તો ફીશ ખાતા હતા બાપા નોનવેજ ખાતા જ હતા ફીશ માં દિવસ વસ્તુ પણ ડોક્ટર નામ પડ્યું પછી મમ્મી મમ્મી પણ આખી જેન જેવી ગા પપ્પા પણ સેમ. હું જ ખાવાનું? તો એ આટલું કોમ્પ્રોમાઈઝ ચા છે આટલું ચાલ્યા જ છે કરે તો મને મનેરે મને બેહેને કેઈ ખાવું હોય તો પાપા બોલોને બોલો ના હો બાર લઇ જાવ છું ચિતા ના કરો બાર જાયને ખાઈને આ વી જઈ છ એમે લોકો
સારું માર પણ એવું જ છે, મમ્મી બનાવે છે, છોડવાની ના છોડવાની નથી નહીં છોડવાની છે, અંકલ નથી ખાતા શુદ્ધ છે, એકદમ પ્યોર વેજ પણ અંકલ ને ખાવું છે, એમ તો મમ્મી શાયદ જ બનાવશે પછી ખબર નહી હવે વિની તો છોડી નાખ્યું મને વિની બોલે છે કે છોડી નાખું થોડુ થોડુ ખાય છો
હમ ઓકે. હારુ કેવાશે.
મારું.
વિલ ની બધી વસ્તુ સોલ્વ થઈ.
ક્યાં તર કેતના વાત છે તમારી. કાલે વાત કરી તમે લોકો આ બધા કરી એના પછી વાત જ નથી થ અમારી.
હારું ઓને વધચુ કોલ અત્યારે હું આ બધી વસ્તુ આ આ આ કામ પતાને પછી વિની ને કોલ કરુ હમણાં સૂતી હશે
એ ઠીક છે પણ હમણાં છે ને
મમ્મીને જોવું પડશે પેલા
હા શું?
મમ્મીને પણ જોવું પડશે અને સાત તારીખે નીકળીએ તારી મમ્મી ઘરમાં હશે તો કેવી રીતે વાત કરશે મમ્મીની સાથે
ખબર છે હવે તોય હોય જાય ટેન્શન ની વાત નથી અમે લોકો વાત કરીએ મમ્મી તો કામમાં
વાત કરવાવામાં પ્રોબ્લમ નથી.
થય જશે આટલું ના વિચાર આટલું બધું વસ્તુ કાર્ય કરે ચાલશે જ તો જોઈએ થઈ જશે બધી વસ્તુ હરખી રીતે
હારું જ થઇ જાય તો બધું
જયારે આપણું વારું થઈ જશે તો એ જ બોલું છું, આપણું વારું થઈ જશે તો એ લોકોને તો પણ
આપણું હારુ હા પાછું વધારે વિચારે છે.
સપોર્ટ કરવાનું હોય માણસને
અરે મેં સપોર્ટ નું કા ના પાડી સપોર્ટ તો મેં કરું જ છું. પ્રેમ પછી વધારે ઓલું નઈ કરેને મતલબ
હા તો તમે લોકો ધારણ કરશો ત્યારે તને વધારે નહી લાગે હું, કરું તો વધારે લાગી ગયું
હ હા હા હા હારી હારી હારી. હું બોલા તમે દૂધના ધુલા પ્રણામ મારું પ્રણામ તમને લોકોને
હમ.
જોઈએ મારું પાસપોર્ટનું કામ છે બોલ બોલ પેલીના
અ તો આ કાવ્ય નો છે થોડું અહીયા આવાન લવાનતા એ બધી કાવ્ય અનિશ્ચિત એજ તન મરા વાલાના બધી જ મોટા વાલા છે એ લોકોને ખાલી ભડકા કરવાના છે, એ લોકો એ નહી આવે
હમ બીજું વધી ચલી જાય.
અચ્છા રસ્તો ન તારો ભાઈ કયા સ્ટેન્ડર્ડમાં પડે ભણે છે?
એઈટ નાઈનથમાં આઇવો.
નાઇથમાં આઇવો હમણાં ઓકે હારુ હારુ ના ઘર આ આ તો વ વ વચની બચી છે. વચની છોકરી છે. હા અને મારી એક મોટી બેહેન છે પછી આ છે પછી એક ભાઈ છે. હા તું વચલી જ છે મને ખબર છે કોલેજમાં પણ તું વચલી જ
હા હું વચની જ છું. હું બધામાં વચમાં રઇસ
બે હજાર સાતની છે. અચ્છા ન ના ઓગણીસ નવેમ્બર ખબર નહી તમે કુંડલી નીકાળો. ભાઈ તો બના અરે તારું ભાઈ નું બર્થ ડેટ બોલને
મારા ભાઈ નો બર્થ ડેટ ફોર જૂન
ચાર જૂન બે હજાર બે હજાર બાર અચ્છા. સાત આઠ નવ દસ અગિયાર તો બાર પાંચ વષો છ વર્ષ નું છે, અને હા તો મારી બેહેન પણ મારી બહેનને મારું પણ છ વર્ષનું જ ગેપ છે મારી મમ્મી ખુશ થઈ ગ જો તાર બર્થડે હાભળીને મ મમ્મી ને એવ તાનો માર કુંડલી નીકાળો ખબર ન ખબર મા મારી મમી હસીને પૂછે છે ત આ પેલીનો બર્ડે પૂછને તમને ખબર નહીં કે હું ચાલે છે આ અહિયાં
મારા બર્થડેટથી હું ખુશી મળી?
સારી છે, વાહ એ છોકરી સારી છે. અરે આ અહીં અહીં આવી ને બોલો એક વાર અહીં આવી ને બોલો મને અત્યારે તમે તની સાથે વાત કરો છો ને મમ્મી આ દરવાજો ખોલવા જાય છે, ને બોલે છે સારી છે છોકરી સારી છે.
અ
હવે બોલ હું શું હ હવે બોલ તું મજાકમાં બોલી મજાકમાં બોલી ભાઈ રેવા દો નહી હું કઈ મજાક નહી કરું સિરિયસ છે ચલો બધી વસ્તુ સિરિયસ નાખવાની જા હારુંખારું કે તમારી તમા તમારું આગ્યાનું પાલન કરશું સિરસખું છું
સીરસ એ ચુપ
અરે માર મારી મમ્મી ન ચાલે ઘરે ચૂપ એકદમ હ નખરા છે પણ એટલા તારા માટે જ છે બીજાના માટે આટલું ના કરું. હ હું એ એટલું તો ક કોઈને લ તની સાથે નખરા કર્યા હતા એ પણ ખબર કેવા ન સાયલેન્ટ નખરા નાખ આવી રીતે ઓપન નખ ખરા કે હું ફ્રી છું, એકદમ ઓપન છું, ફ્રીલી બોલી શકું છું, બધી વસ્તુ એવી વસ્તુ નહી હતી તની સાથે તમારી આ ના ખરા
અવે
હમ અરે સાંભળ ને મને તાર ફોટો મોકલ ને કોઈ પણ હારા
છે તો ખરા
અરે તે સ સુતી છે તું એમાં તને ચાલે છે તો મને એસું નથી
એટલે બીજા પણન તો છે હમણાં કર તો સાઉથનામાં પેલા તમે પ
હરે એ એમાં ત એમાં તારા સોલો ફોટોસ જોય છે મને તારા
તો એટલે ના ખોટા છે કોઈ એમાં બીજું નથી મળ
અરે તો અહિયાં કઈ કામ છે એટલે બોલો છું તારા તર અહંયા મને હરકા ફોટોસ મળી ગયા સોલો તો સારું કેવા નહી મળ્યા તો પછી જોવું પડશે
મારા પાસે આપ પા
ગોપીના પાયા હ ગોપીના ફોનથી ખીંચ્યા હતા કેમ કે ગોપીના ફોનથી ખીંચ્યા હતા અમે લોકો
કયા હોરા
હ તો મે મેં ગોપ મેં ગોપીને શું બોલ્યું તમારા બંને નો ફોટો અને તારા એકલા ના ફોટો મને આ બંને વસ્તુ જોય છે મિનિમમ પાંચ છો ફોટો મોકલજો અરે પેલો આપો તો ભરોસો નથી મારા ઉપર
ના નખરા જોઈને છે ને મનેધું પૂછવું પડેને
એટલે ભરોસો જ નહી મારા ઉપર બહુ સારું
તને
હા હું પાતલો થઇ જસ મને લાગે છે થોડાક મહિનામાં આ બધું જ વસ્તુ હેન્ડલ કરી કરીને હું મારું વેટ લોસ થઈ જશે ના તો ગેન થઈ જશે તારા માટે સિક્સ પેક્સ બનાવવું છે તર મને ગમે છે ને
હા હા સરક્કણી આમોના હ પ્રણીક તત્વ હ નિકતો
નહી બોડી નહી બનાવ
એ થ તું પોટા માટે તમારા માટે થ
જો હું ફિટ થવાનું છું પણ તને કેવું જોઈ એ છે.
મુક ચલ ફોન મારે કામ છે.
એક એ પ પછી ચાલ.
ફોન મુક અને કરતો ની હમણાં પછી